કેમ છો?
જય શ્રી ક્રિષ્ણ મજામાં છે તમે કેમ છો
હા મજામાં મજામાં હું તમને થોડી બચત વિશે થોડું કેવા માંગુ છું.
હા બોલો બોલો શું કેવા માંગુ છો
હ હમ હ કે તમે બચત કે રીતના કરે અમારે ત્યાં થોડુંક હમણાં ગડબડ થઈ ગઈ કેમ કે થોડીક બચત નહી થતી છે એટલે તમને કો બચત તમે કરતા હોવ તો થોડુંક કેવો
અમે તો બજેટ તો પહેલાથી જ કરી છએ કારણ કે બજેટ એ ભવિષ્યની કમાય છે કારણ કે બજેટ વિના કોઈ કઈ પણ કાર્ય કે કોઈ પણ ઘરે આપણે કઈ કરી શકતા નથી આ બજેટ કરવું તો ખૂબ જરૂરી છે જો આપણે બજેટ ન કરીએ અને ખર્ચો જ કરીએ કરીએ તો આપણા માટે ખૂબ નુકસાનકાર છે અને તે આપણને તે આપણે એટલે જે પણ આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા માંગતા હોય ત્યાં આપણે ખરીદી ન શકીએ અને બચત વિના કઈ પણ શક્ય જ નથી કારણ કે એવું પણ થાય છે કે આપણને કોઈ એવી એટ ગંભીર બીમારી થઈ ગઈ તો આપણે તેની ટ્રીટમેન્ટ કરવા માટે પૈસા ક્યાંથી લાવ તે માટે આપણે લોન લેવી પડે છે આથી જો આપણે બચત કરીલીે હોય તો આપણે એ બચતનોો ઉપયોગ કરી શકીએ અને તે આપણે આવી બધી બીમારી સામે આપણે લડી શકીએ આથી બચત કરવી ખૂબ જરૂરી છે હું તો બેટ કરતો એટલે બજેટ કરતો છું અને હમને પણ કરું જ છું કારણ કે બજેટ કરવું ખૂબ જરૂરી છે અને બચેટ એ ભવિષ્યની કમાઈ છે આથી બજેટ કરવી એ તો ખૂબ જરૂરી છે બજેટ તો હું એટલે કે અમુક ખર્ચા ઓછો કરીને બચેટ કરું છું એટલે એટ ખર્ચોનું પ્રમાણ એટલે ખર્ચો તો થાય જ છે એટલે ઘર ખર્ચ માટે બધા ખર્ચા કાઢીને પણ મારે ઘણી એવી ઈન્કમ આવે છે જેના કારણે હું બચેટ વધારે કરું છું તમે બચેત કરો છો કે પછી ખર્ચ જ વધારે કરો છો
હમણાં તો ખર્ચ જ વધારે થતોશે કેમ કે હમણાં અમારે બહુ ખર્ચા એવા તેના લીધે અમારે બચત થતી જ નથી હમ અને થોડાક હોસ્પિટલમાં કેમ તેમ માન ગયા એટલી બજેટ થતી જ નથી હમણાં અને હું તમે તેજ માટે ફ ક પૂછવા કે બજેટ કે રીતના થાય અને કમાની તો એમ તો થાય એમ તો પણ ખર્ચા વધુ કરીએએ એમ ઓવર ઓલ ખ ખર્ચા ફાલતુ ખર્ચા પણ એટલે તમે કે રીતના બચત કરો
અમે એટલે તો તમે કીધું કે હું ખર્ચ તો વ ઓછો જ કરું છું અનેે વધારે બજેટ કરું છું કારણ કે ખર્ચ એટલે ખર્ચ જાણે એટ સમજી વિચારીને કરવું જોઈએ ક્યાં કેટલો ખર્ચ જરૂરી છે. તે જોવા જોઈએ અને આપડે જો ત્યાં એટલે જરૂર કરતા વધારે ખર્ચ ન કરવો જોઈએ એમ જ્યાં જેટલો જરૂર ખર્ચ થતો હોય તેટલો જ કરવો જોઈએ તમે કીધું કે તમે જરૂર કરતા વધારે ખર્ચ કરી નાખો છો ઘણી નાની નાની બાબતોમાં ખ ખર્ચ વધારે કરી નાખો છો એ તમારા માટે સારું ના કહેવાય અને તમે પણ બજેટ બહુ ઓછી કરો તો એ તમારા માટે સારું ના કહેવાય કારણ કે બજેટ વિના કઈ શક્ય જ નથી તમારે જો તમે કઈ વસ્તુ ખરીદવા માંગતો હોય ત્યારે તમારે પૈસા બધુ જોવું પડે છે એટલે પેલા બજેટ કરરી ખૂબ જરૂરી છે એ તો બરાબર ને
હા તમારી વાત સચી કે હવે હું પણ એવું જ કરા કે બચત કરા અને તમે કયા કયા ફિક્સ ડિપોઝિટ રાખો કે અન્ય કયુ વસ્તુ રાખો કે તેથી તમને વ્યાજ સારો મળે અને તમારી ઈન્કમ ના સોર્સ ને એવા શું શું છે તે પણજીક જણાવોનું
હા મારા ઈન્કમ ના સોર્સ તો એજ છે કે પહેલા તો નાનીથી તો આપડે જે મમ્મી પપ્પા આપતા જે જે તે માટે થોડો ઘણો બચાવતો આવતો અને હવે તો હું મેચ્યોર અને મોડો થઈ ગયો જેના કારણે હું જોબ એટલે જોબ કરું છું અને જોબ પણ એવી એજ કે અકાઉન્ટ વાળી જોબ છે તેમાં હું એટલે લાઈન બીકોમ પકડેલી અને એમ કોમ કરેલું તેમાં બટ આ સી એ તરીકે હું એટલે કે એનો કોર્સ કર્યો એ સી એ બન્યો જેથી હું કોમ્પ્યુટર માટે ઘણ બધું મને આવડે છે અને ટેલીવાળું એવી ઘણી બધી સિસ્ટમ મને ખૂબ આવડી ગયા છે જેના કારણે મને સારી એવી જોબ મળી અને એના એના ઉપરાંત હું આવી જો સ સ્ટોક માર્કેટ તેમાં પણ હું ઘણું મોટું રોકાણ કરું છું કારણ કે સ્ટોક માર્કેટમાં પણ ઘણા બધા પૈસાઓ એટલે હોય છે અને આપણે ઘણી બધી મૂડી કમાઈ શકીએ છીએ અને તેમાં પણ ઘણી બધી શિસ્તોમાં આવે અને ઘણા બધા એના ઉપયોગો છે એટલે સ્ટોક માર્કેટ હું સારી રીતે શીખ્યો છું અને તેમાં ઘણો ઇન્વેસ્ટ કરું છું એટલે કયોસર લેવો જોઈએ કયોસર ન લેવો જોઈએ આપ એ એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને બીજા સોર્સ તો એ જ છે કે એસઆઈપી એસઆઈપી પણ હું રાખી છે અને તે પણ તેના તે મને લાંબા ગાળ ખૂબ મને ઉપયોગ થશે અને ખૂબ મોટી એસઆઈપી કરેલી જેના કારણે ઘરે પણ એ ઘર ઘર વાળા પણ ખૂબ સંતોષી શકીએ બધી જે પણ જરૂરિયાત વસ્તુ છે હું તેમને લઈ આવ લઈ શકું આથી એવા બધા સોસ છે તમે બજેટમાં શું કરો છો એમ કઈ બચત તો તમે ઓછી જ કરો છો પણ બચતમાં થોડી ઘણી બચત તો કરતા હશો ને કેવી રીતે
છું કંપનીમાં જોબ કરું છું અને ત્યાનો પગાર પણ સારો છે પણ ખર્ચા એટલા બધા વધી ગયા એટલે હું ખાલી એસઆઈપી કરી મૂકેલી છે તે બી થોડાક પૈસા નહી જેમ એટલે બચત થોડી થતી નથી એમ એટલે બચત કરી હવે હવેથી મેં ધ્યાન રાખ એસઆઈ બી કરા ઓછો ખર્ચ કરા અને જરૂરત પ્રમાણે ખર્ચ કરાય એટલે અમારે ત્યાં પણ એવી બચત સારી એવી થશે અને હોસ્પિટલમાં અને એવું પણ ખૂબ ખર્ચા થયા હતા પણ હવે થોડું થોડું સારું થઈ ગયું છે એટલે બચત કરવી ખૂબ જ જરૂરી છે અને એ ખૂબ જ જરૂરી છે. છે.
હા એ તો જરૂરી છે બચત કરવી ખૂબ જરૂરી છે બધા માટે જ પરંતુ અમુક લોકો સમજતા નથી કારણ કે સમય પણ વધારે પડતો ખર્ચ કરી નાખો છો તો એ સારો ના કહેવાય કારણ કે અમુ બધા લોકો જો સમજી જાય કે બચત કરવી ખૂબ જરૂરી છે તો એમના માટે ને એમના પરિવાર માટે ખૂબ સારું કહેવાય કારણ કે એ લોકો બ લોકો બચત કરતા જ નથી તેમના માટે ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે કારણ કે આકસ્મિક પરસ્ સ્થિતિ ઉભી થઈ ગઈ કારણ કે જો અકસ્ અકસ્માત થયું હોય અને ત્યાં પછી હોસ્પિટલના ખર્ચો માટે એમના પાસે પૈસા જ નથી તો? - કેવી રીતે સંભાળ સે આથી કરીને બચત જો કરેલી હોય તો ત્યારે તે બચત એમને કામ આવશે અને તે એવી પરિસ્થિતિમાં ખૂબ ઉપયોગકારક બનશે અને જો એમણે બચત જ નહીં કરી હોય તો પછી એમણે લોન લેવી પડે છે અને લોન દ્વારા લોનનો પિયાજ પણ ખૂબ વધારે હોય છે અને તે આવું ભરી ના શકએ તો પછી તે નિષ્ફળ જાય અને ઘણા બધા ઊંચા દરે વ્યાજ ચૂકવવું પડે છે એ તો તમે જાણો જ છો ને.
હા તમારી વાત સાચી કે. કે આપણેે જયારે પણ આપણને કોઈ દુર્ઘટના થાય કોઈ લગ્ન પસંગ હોય કે ત્યારે પૈસાની ખુબ જ મોટી જરૂર પડતી હોય કે કે આપણેે પણ ગયા હોય કઈ પણ કામ માટે ત્યારે બચત ખુબ જ જરૂરી છે તમે તો સીએ છો એટલે તમે તો જાણતા જ હોશો કે કે કેવી રીતના ઈન્કમ ટેક્સ બચાવે તે થોડુંક કિયોન.
હા હું તો સી એ જ છું એટલે ઈન્કમ ટેક્સ તો એવું જ છે કે જયારે બધા એટલે કે જયારે અમ અકાઉન્ટ એ કોષ વા બધી ડેટ આવે છે જ છેલ્લા વર્ષના અંતે એટલે કે બધું ભરવાનું આવે જાય છે તેથી બધા એટ બધા લોકો જે પેલું હોય તે લોકોએ અ છેલ્લા વર્ષના અંદર બધું પે કરી દેવા પડે છે બધા કારણ કે એકત્રીસ ત્રણના રોજના બધુ બધા બંધ કરવામાં આવે છે અને તે પહેલાં બધું સરભર કરવામાં આવે છે બધા હિસાબો જેથી કરીને એટલે હું તો જાણું છું બધુ સી એ પ્રમાણે અને હું બજત તો અગાઉથી જ આવતો છું અને ઘણી બધી રીતે બજત કરુ છું બજત કરવું એ ખૂબ જરૂરી જ છે. તમારા ઘરે કેવું છે તમારા ઘરે બધા લોકો બચત કરે છે કે પછી તમે તો ઓછા જ કરો છો પણ તમારા ઘરના લોકો બચત કરે છે કે નહી કરે.
હા મારે ઘર ને એમ તો બચત કરે પણ હું થોડોક ખર્ચો કર નાખું એટલે તેમની બચત પણ એમાં જ જયા કરે એટલે હું આગળથી ધ્યાન રાખે કે બચત કરવી ખૂબ જ જરૂરી છે બચત ના લીધે આપણને ઘણા ફાયદા થાય છે કોઈને પણ મદદ જોઈતી હોય તો આપડે કરી શકીએ અને અન્ય એસ આઈ પી વગેરે પણ અને અન્ય જગ્યા પર રોકાણ કરવું જોઈએ તેથી વધુ વ્યાજમાં મલે ને આપણને વધુ ઇન્કમ થાય છે.
હા એ તો છે જ બચત કરવી તો ખુબ જરૂરી જ છે એ તમે જાણો જ છો અને હું પણ તમને આ બચત વિશે આટલું બધું કધું તમે તમારા જીવનમાં ઉતારો અને તમારા ઘરને વારા પણ કેવો કે બચત કરવી ખૂબ જરૂરી છે કાર કે બચત એ આકસ્મિકરીતે જરૂરી કઈ પરિસ્થિતિ પર થઈ જાય તો એ આપણને કામ આવે છે. જેથી તે તમારા પરિવારને સમજાવો અને તમે પણ સમજો કે બચત કરવી એ તો ખૂબ જરૂરી જ છે. તમારે પણ હવે બચત કરવું ખૂબ જરૂરી છે અને ભવિષ્યમાં તમને કંઈ કામ આવે અગાઉ તમે કંઈ કો પણ વસ્તુ ખરીદવા માંગતી હોય કે કોઈ પણ જરિયાત વસ્તુ તમે લેવા માંગતો હોય તો એ બચત તમારે ખુબ સારી રીતે કામ આવી શકે છે એ તો તમે જાણો જ છો ને.
હા બચત કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે કોઈ પણ પ્રસંગ હોય કરવો હોય કે અન્ય અન્ય પણ કઈ પણ કામ કરવું હોય ત્યારે બચત ખુબ જ કામ આવે છે બચત ના લીધે આપણને બધું સ ચવાઈ રેસે બચત નહી કરશો તો આપણું બધું બેલેન્સ ખરવાય જશે તમારા તરફ થી ખુબ જ વધુ માહિતી મળી છે અને તમે પણ સી એ છો એટલે તમે તો બચત ખુબ જ સારી કરતા હશે અને હા થેન્કયુ કે તમે બચત વિશે તમે ક્યાં કીધું અમને તમે પણ એક દાડા અમારા ઘરે આવોને હું પણ આવું
સારું સારું તમે પણ મને પણ કીધું.? કે બચત? તો ક એટલે તમે તો કરો છો પણ ઓછી કરો છો પણ હવે ધ્યાન રાખજો કે તમે બચેટ વધારે કરો અને તમારા પરિવાર માટે
હા ચાલ મળ
હા ચાલો